હેલો.
હેલો.
કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. ઘણા દિવસથી વાત થઈ નઈ ને તમારી જોડે શું નવું ચાલી રહ્યું છે તમારા જીવનમાં?
બધું સારું ચાલે છે. હું થોડુંક કામમાં બીઝી હતી. તું બોલ શું ચાલે છે?
બધું બરાબર શાક ચાલે છે. પરંતુ, થોડા દિવસથી મને ટ્રાવેલિંગ કરવાની ખૂબ જ ઈચ્છા થઈ રહી છે. ક્યાંક દૂર જાઈને શાંતિથી સમય પસાર કરૂ એવી ઈચ્છા થઈ રહી છે.
અરે વાહ, એ તો બોવ સારો વિચાર કહેવાય ને. આજકાલ જોવા જઈએ તો આપના માનસિક સંતુલન માટે ટ્રાવેલિંગ ખુબ જ જરૂરી બની ગયું છે. તો બેન તમે ક્યાં જવાનું વિચાર કરી રહ્યા છો?
હું વિચાર કરી રહી છું કે ગરમીના દિવસો ચાલે છે, તો કોઈ હિલ સ્ટેશન પર જઈ આવું. જ્યાં ઘણા બધા વૃક્ષો હોય ઠંડો ઠંડો પવન આવે અને શાંતિનો અનુભવ થાય આવું વાતાવરણ જોવા માટે હું ક્યારથી પ્લાન બનાવી રહી હતી.
હા, બોવ સ સારું કહેવાય.
અને જવા માટે ખુબ જ ઉતાવળ કરું છું. હલો.
હેલો.
બોલને
હઠ હટકી ગ ફલામન ઘર